હલો મિત્ર,
હા મિત્ર,
કેમ છો મિત્ર મજામાં?
હા મિત્ર હું તો મજા માં છું તમે મિત્ર કેમ છો?
હું પણ મિત્ર મજામાં જ છું.
હા હા.
કેવું ચાલી રહ્યું છે ભણવાનું?
હમણાં ચાલુ રહ્યું છે ભણવાનું તો જેવું ચાલવાનું તેવું ને તમારું કેવું ચાલી રહ્યું છે મિત્ર?
આમ મિત્ર મારું પણ સારું જ ચાલી રહ્યું છે અને આજકાલ હું માર્કેટિંગના કલાસો પણ કરું છું. તો માર્કેટિંગના ક્લાસો કરુ છું તો એના પરથી મને એક વિચાર આવ્યો કે માર્કેટ ટિંગના ક્લાસ કરું છું તો તેના પરથી જે આપણું લો લોકેલ માર્કેટ છે અને એની ખરીદી છે એના વિશે આપડે કેમ ચર્ચા કરીએ તો ચાલે કે નય? તો જો તમે તમારી પાસે સમય હોય તો આપણે એના પર થોડી ચર્ચા કરીએ.
હા મિત્ર ચો
તો મિત્ર હું તમને જે લોકલ માર્કેટ છે અને ખરીદી એના વિશે થોડું કહીશ. તો લોકોન માર્કેટ એટલે શું પ્રથમ તો તો મિત્ર લોકલ માર્કેટ એટલે આપણા શહેર કે ગામના વિસ્તારની જે સ્થાનિક બજાર છે જ્યાં રોજિંદા જીવનની જે જરૂરીની વસ્તુઓ ખરીદાય છે તેને મિત્ર લો લોકલ માર્કેટ કહીએ છીયે. જેમ કે શાકભાજી ફળ કરિયાણાનું સામાન છે. પછી કપડાં છે ઘર વ પરાશની વસ્તુઓ છે અને બીજું જોઈએ તો હસ્તકલ જે હસ્તકલાની ચીજવસ્તુઓ અ છે જે સ્થાનિક બજારોમાં ઉપલબ્ધ છે તો એને લોકલ માર્કેટની ખરીદીની વ સ્તુ તરીકે પણ મિત્ર આપણે કહી શકીએ તો લો કલ માર્કેટ માત્ર ખરીદીનું સ્થળ નથી પરંતુ જે સ્થાનિક અર્થતંત્ર હોય જે સ્થાનિક લોકો હોય, તો એમને એક આવક મેળવવાની અને રોજગાર રી મેળવવાની જે તક હોય એ એક લોકલ માર્કેટ છે. જે સમાજ સાથેના સંબં સંબંધોનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અને વોકલ ફોર લોકલ જેવી વિચારધારણા એ સ્થાનિક ઉત્પાદનો અને જે વેપારીઓ છે તેમને ઘણું બધું પ્રોત્સાહન આ પે છે. તો જે સ્થાનિક બજારોમાં જે લોકોની રોજિંદા જીવનની સર જે વસ્તુઓ છે, તો તેને આપડે સરળતાથી મેળવી શકીએ છે. અને ગ્રાહકોને પણ જે લોકલ વસ્તુ ત્યાં જ બનતી હોય અને ત્યાં જ વેચાતી હોય તો લોકોને પણ જે વસ્તુઓ છે એ તાજી અને સારી અને સરળ ગુણ ગુણવત્તાવાળી વસ્તુઓ મળે છે. તો જે વસ્તુઓ છે એ આપણને નજીકમાં મળી રહે તો આપણે બીજે કશે જવા પડ તું નથી જેના કારણે સમય બચે છે અને આપણા પૈસા પણ બચે છે. અને તાજી વસ્તુ પણ આપણને સરળતાથી મળે છે અને જે નાના નાના વેપારીઓ છે ખેડૂતો છે તે તો વેચવા માટે તેમને પણ એક નાનું નાનું એક તક મળી જાય છે અને એમને પણ એક જગ્યા થી બીજી જગ્યાએ વસ્તુ લઇ જવા માટે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થાય છે. તે બચી રહે છે તો જે એના. થી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કી મેં તમને અગાઉ કહ્યું કે આપણે તાજી શાકભાજી ફળ કે જે અન્ય વસ્તુ વસ્તુઓ છે તે આપણને સરળતાથી મળી રહે. પછી જે પણ સ્થાનિક ખેડૂતોય કે વેપારીઓ હોય. તો એમને પણ આવકમાં વધારો થાય છે. પછી જે પરિવહનનો ખર્ચો હોય તો આપણે દૂર લઈ જઈએ તો વધારે ખર્ચો થાય હોય. નજીક હોય તો ઓછો ખર્ચો થાય તો એનાથી આપણને જે પરિવહનનો ખર્ચો હોય એમાં ખુબ આપણને પોસાય છે ને ખુબ ઘણું સારું મળે છે એમ. અને જે આ ભાવ હોય. જે દુર લઈ જવાનુંને ત્યાં ભાવના મળે તો એ પણ આપણ નુકસાન હોય હોય તો નજીકમાં હોય તો આપણને વાજબી ભાવે બધી વસ્તુઓ મળી રહે અને વેપારીઓનો પણ ફાયદો થાય છે અને ગ્રાહકો ની જે વસ્તુઓની ગુણવત્તા હોય તો એમાં ખૂબ સારું મળે છે અને બજારમાં લોકો વચ્ચે જે સામાજિક સંબંધો હોય અને જે તાજી વસ્તુ મળે એના કારણે જે ખરીદદારો છે એમની વચ્ચે અને વેપારીઓ વચ્ચે એક સારા સંબંધ સ્થપાય છે મિત્ર તો ખરીદી એ આપણને ખબર છે કે દૈનિક જીવનમાં આપણે ખરીદી ખુબ મોટા ભાગે કરતા હોય છે. અને સમજદારી પૂર્વક જે આપણે ખરી પૈસાની બચત કરીને જે ખરીદી કરીએ. તો એને સારું કહેવાય અને સારી ગુણવત્તા વાળી વસ્તુ મળે તો એ ખુબ સારું કહેવાય તો ખરે તે વખતે જરૂરિયાત અને જે ઈચ્છાઓ હોય આપણે જે પ્રકારની ઈચ્છા હોય તે પ્રકારની આપણને વસ્તુઓ મળી રહે છે તો મિત્રો તમે આના વિશે વધુમાં શું કેવા માંગુ છો મિત્ર
હા, મિત્ર તમે કહી સાચું છે કારણ કે આપડે એમના જે લોકલ માર્કેટ જે તો જે ગામડાની અંદર છે છે એ ધીરે ધીરે વતા જ જતા એની પછી આપડે કઈ તમે કહીએ એ પ્રમાણે કે શાકભાજી કે પછી જે જીવન જરૂરી આજની જે વસ્તુ છે. એની આપડે વાત કરી હતી તો જે પણ કઈ જે પણ જરૂરિયાત છે એનું આપડે ધીમે ધીમે જે માર્કેટિંગ છે કે જે લોકો જે છે. એનો લોકલ રીતે વેચાણ કરે છે. એ તમે કહ્યું એ પ્રમાણે કે જે શાકભાજી હોય કે પછી એની અંદર કઈ પણ એમ વસ્તુ. વસ્તુ હોય, સાધનો હોય, કપડા હોય કે જે લોકોને જે અમુક આપડે ફળોની વાત કરી કે પછી શાકભાજી ની તમે એમ કહીએ પ્રમાણે વાત કરીએ કે જે તાજા હોય તો એ એનું જે લોકો હોય તે જ વધારે લેતા હોય. જેમ કે કપડાં હોય તો એ કપડા જે સારા હોય તો એ લોકો. એની જ પસંદગી કરતા હોય તો એ રીતના આપણે માર્કેટ ટીન્સ કરવું જોઈએ ને તમને પણ ખબર છે કે લોકલ માર્કેટિંગની અંદર એમ નુષ્કા નુકસાન એટલું જ થાય ફાયદો તેટલો જ થાય આના માટે પણ આપણે કઈ પણ એમ માર્કેટિંગ કરવાના કે કઈ પણ એમ સ્તર એમ લોકલ માર્કેટ એમ મોટું કરવાના હોય તો એના માટે પણ આપડે એમ સાહસ કરવો પડતો હોય છે મિત્ર તો તમને ખબર જ છે કે એમ આપડે જોવા જઈએ તો જે લોકલ માર્કેટ એટલે કે આપડા ગામ કે શહેર અથવા વિસ્ તારની સ્થાનિક બજાર જ્યાં લોકો પોતાની દૈનિક જરૂરિયાતી વસ્તુઓ જેવી કે તમે કહીએ શાકભાજી કે પછી કપડા, ઘર વપરાશની વસ્ તુઓ અને અન્ય સામાન ખરીદે છે સ્થાનિક બજારો આપણા દૈનિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અહી. ગ્રાહકનો ને જે તાજી વસ્તુઓ છે કે યોગ્ય જે પણ તમે કહ્યું એ પ્રમાણે એ લોકોને ભાવ કે
કોઈ વસ્તુ છે એના રિલેટેડ કેટલા પૈસા એ લોકો આપે એ બધું એ લોકો જોતા હોય છે ને તમને ખબર જ છે કે જે લોકલ માર્કેટ છે એનું મહત્વ ધીરે-ધીરે રહ્યું છે. તો તમને પણ ખબર જ છે કે કયા દિવસે. કયા સ્થળે જે માર્કેટિ અ જે માર્કેટ છે તે ખુલતું હોય છે. જેમ કે અલગ અલગ દિવસે અલગ અલગ. જગ્યા પર જે માર્કેટ છે એ ભરા અ ખુલતું હોય છે ને તા અલગ અલગ એવી વસ્તુઓ આવતી હોય છે કે શાકભાજી છે, કપડા છે, ખાવાની વસ્તુઓ છે જે પણ કઈ વસ્તુઓ હોય તે ત્યાં તે દિવસે બ ધા જે લોકો છે જે માર્કેટિંગ કરવા માટે લાવતા હોય છે. ને તમને પર ખબર જ છે શહેરની અંદર તો એની મિસ. સ્પેશિયલી દુકાન જ હોતી હોય છે. ને શહેરની અંદર એવું થતું નથી મોટા ભાગે પણ જે ગામ ડાની અંદર હોય તો ગામડાની અંદર અમુક દિવસે એવા દિવસો હોય તા અલગ અલગ જગ્યાથી એવા લોકો આવે છે ને પોતાએ જગ્યા રોકીને પછી તા માર્કેટિંગ કરતા હોય છે. તો એનાથી જે લોકોની જે જરૂરિયાતની વસ્તુઓ હોય છે એ મિત્ર એમ મળી જતી હોય છે. ને તમને ખબર જ છે કે જે ખરીદી આપણા જીવનની દૈનિક જરૂરિયાત છે ને યોગ્ય આયોજન સાથે ખરીદી કરવી, સમય અને પૈસાની બચત થાય છે અને સારી ગુણવત્તાની વસ્તુઓ પણ આપણને મળી રહી છે. ને તમને મિત્ર એ ખબર જ છે કે આપડે કોઈ પણ એમ અ જીવનની અંદર કોઈ વસ્તુઓ કે એને પણ અમુક એવી વસ્તુઓની જરૂરત જ હોય જ છે જેમ કે આપણને ખાવા માટે, પીવા માટે જોઈતું હોય, કપડા જોઈતા હોય કે પછી આપડે કોઈ પણ એમ લક્ષ્ય પ્રા કરવા માટે તો એના માટે તા સુધી જવા માટે પણ આપડે કેટલી બધી વસ્તુઓ કરવી પડતી હોય છે જેમ આપણને ભણવા માટે અલગ અલગ એવી પુસ્તકો લેવા પડતી હોય છે વિદ્યાર્થી જીવનમાં. જે એજ રીતના કોઈ એમ આગળ ક્ષેત્રે જવાનું હોય તો એને કોઈ મોટું અ માર્કેટ બનાવા માંગે તો એના માટે પણ એ એ કેટલા પૈદા પૈસા કમાવા પડે તો એના માટે એ અલગ અલગ પ્રકાર કામ કરીને એવું બધું આપડે જોવા જઈએ તો ખુબ જ એમ એ લોકો માટે છે, ને લોકેટમાં અ જે માર્કેટ છે એના મિત્ર કેટલાક ગેરફાયદા . તમને ખબર જ હોય છે કે કેટલીક જે વસ્તુઓ અસે જે મર્યાદિત હોય છે. તમને ખબર જ છે કે કોઈ અ આપળે લોકલ માર્કેટમાં જઈએ તો અમુક જગ્યાએ જે આપણને વસ્ તુઓ જોઈતી હોય તો એ આપણને મળતી નથી ને એ લોકો કૈય કે જે સ્ટોક હતો કે એ હતો એ પૂરો થૈ ગૈલો છે. જેથી કરીને તે આપંને એમ જે વસ્તુઓ છે તે મળતી નથી, ને તમને ખબર જ છે કે અમુક એવા તેવારો હોય તો એ સમય દરમિયાન જે પણ કઈ લોકલ માર્કેટ હોય તો એ સમય દરમિયાન ભીડ વધુ હોય છે. તો, એનાથી પણ એ એક ગેરફાયદો જ જેમ આપળે કૈએ તો ચાલે, ને કેટલીક જગ્યાએ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા પણ જે લોકલ માર્કેટ ના લીધે સર્જાતી હોય છે. એ પણ તમે જોયું હોય છે. ને અમુક એવા દુકાનો હોય સે કે જ્યાં એક સરખી એમ ગુણવત્તા આપણને મળતી નથી. થી, ને તમને પણ ખબર જ છે કે જે પણ આપળી કઈ શાકભાજીઓ છે એની પણ એટલી એવી અલગ અલગ બધી દુકાનો હોય છે, ને અલગ અલગ દુકાનો પર અલગ અલગ એવી તાજી એકદમ નવી, ને કોઈ જગ્યા પર એકદમ તાજી નહી એવી વસ્ તુઓ મળતી હોય છે, તો એ બધા એના ગેરફાયદા છે મિત્ર. ને આપળે એમ લોકલ જે માર્કેટ છે એના વિશે જોઈએ તો જે એમ એનું એજ હેતુ છે કે લો કલ માર્કેટ એ આપણા સમાજ અને અર્થતંત્ર માટે ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એ સ્થાનિક વેપારીઓને રોજગાર આપે છે અને ગ્રાહકોને સારી સેવા તથા તાજી વસ્તુઓનો ઉપલબ્ધ કરાવે છે. સમજદારી પૂર્વક અને આયોજન સાથે ખરીદી કરવાથી પેસા, સમય અને મહેનતની બચત થાય છે. સ્થાનિક બજારમાં થી ખરીદી કરવાથી સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂતીથી એમ બને છે, તો મિત્ર આના વિશે તમે શું કેવા માંગો છો?
હા, મિત્ર મારે વધારે કઈ નથી કેવું પણ જે નાના નાના બજારો ભરાય લોકલ માર્કેટ એટલે કે હા જેને આપળે આમ દક્ષિણ ગુજરાતમાં હાટ તરીકે ઓળખી તો એ હાટમાં અમુક મર્યાદિત વસ્તુ તમે કૈએ એવુ કે અમુક મર્યાદિત વસ્તુઓ મળી રહે છે, જ્યારે શેહેરમાં એક જ જગ્યાએ બધી વસ્તુઓ મળી રહે છે. અને સાથે સાથે જે લ આપળા લોક લોકલ માર્કેટો છે તો તેમને જે ઓ ઓનલાઈન જે માર્કેટિંગ છે, તે એમનું પણ ઘણો અ સ સ્પર્ધા કરવા પડે છે એમનો સામનો કરવા પડે છે, કારણ કે લોકો ઘર બેઠા બેઠા બધું મંગાવી લેય છે એમેઝોન છે, ટ્વિટર છે એવા ઘણી બધી ફ્લિપકાર્ટ છે, જે વસ્તુ એનો ઉપયોગ કરીને એના પરથી બધું મંગાવી લેતા હોય છે. જેમ કે ઝોમેટો છે એના પરથી ખાવાનું મંગાવતા હોય છે એ બધાનો ઘણો સામનો કરા જ પડે છે. અને અહ છતાંય પણ આ લોકો પોતાની સ્વ-રોજગાર માટે ઘણું કરે છે તો મિત્ર આટલું કહીને આપણે આપણી ચર્ચાને પૂર્ણ કરીએ.